હલો જય શ્રી કૃષ્ણભાઈ હલો એકદમ મજામાં તમે કેમ છો.
હા હું પણ મજામાં છું અને હમણા તો ઘરે આરામ કરી રહ્યો છું તમે શું કરી રહ્યો છો અમડે ખેતીમાં તમારા શું હાાલચલ ચાલી રહ્યો છે હમણા
કય નય હાલમાં તો હું ખેતીએ જ છું વાડીએ જ આવેલો છું અને ત્યાં જ અમે બધા બેસેલા છે અને બધા ભગા ભેગા મળીને જે અમે મરચાની હાલમાં તો ખેતી કરી છે તો તેના વિશે વાત કરી રહ્યા છેએ કે હાલમાં જોવા જઈએ તો મરચાંની જે ખેતી છે તેમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તે અમને કે જે પાક છે તે ઘણો બધો અ જે વા આ વાતાવરણ પ્રદુષિત થયું છે તેના કારણે અમારા પાકને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે તો એની સામે અમે ઘણું બધું નુકસાન થયું છે તો એની સામે અમે ઘણુ બધુ એમતો છાણીયુ ખાતર પણ વાપર્યું છે અને અમે એમ કુદરતી જે ખાતર હોય છે તેવોનો જ ઉપયોગ કરીએ છીએ જેમકે વનસ પતીના પાંદડા હોય છે તેને સુકવી કાઢીને પછી એનું ખાતર બનાવે છે પછી જે અળસિયા હોય છે અળસિયાનું ખાતર બનાવે છે એમ ઘણા બધા જીવજંતુઓ પછી વનસ્પતિઓ પછી ફૂલ ફળ એમ એવું ઘણું બધી વસ્તુનો અમે અ ખાતર બનાવીએ છે અને એનો જ ઉપયોગ કરીએ છે. પરંતુ હાલમાં જોવા જઈએ તો પ્રદુષણ એટલું ફેલાઈ ગયું છે હવામાનમાં કે આપણે જો આ છાણી ખાતરનો જ ઉપયોગ કરશું તો આપણને જોએ તેવું પરિણામ એટલે કે જુએ તેવો શાકભાજી આપણને પ્રાપ્ત થશે નહીં આપણનૂ ખોટ દેવાની સંભાવના રહેલી હોય છે એટલે હાલમાં અમે તો જે રસાયણિક ખાતર છે તેના તરફ પડીએ છે અને હાલ માટે યુરિયા છે કોમ્પેક્ટ છે એમ ઘણા બધા જે રાસાયણિક ખાતરો છે તેઓ તેવા નાખીએ છીએ અને અમને સારું એવું પરિણામ પણ મળ્યું છે અને હાલમાં તો અમે આ મરચાની ખેતી કરી રહીયા છીએ અને હવે મરચાની ખેતી પૂર્ણ થશે પછી અમે જે ચરી હોય છે ભીડા હોય છે એમ ઘણી બધી ખેતી કરશું હાલમાં તમે શું કરી રહ્યા છો સાની ખેતી કરી રહ્યા છો તમે હાલમાં
હાલમાં તો અમે તો જે શાકભાજીને જે મોસ્ટલી જેમા ટમેટા છે. રીંગણ છે જેમ કે કઠોળ એટલે કે જે આવા બધા પ્રકારની કઠોળમાં તો અમે મોસ્ટલી બટાકાની એમ તો થાયા કરીએ છે અને કાંડા છે તે પણ આવુ બધી પ્રકારની ખેતી કરીએ અને હમણાં તો અમે જીક તમે જાણો છો કે હમણાં તો સીઝનમાં તમે આ જે ચોમાસુ સિઝન આવે છે તે ગામના લોકો બધા લોકો ડાગનુ પાક રોપવા ખુબ ઈચ્છે છે અને મોસટલી બધાના ગામના લોકો ચોમાસાની સિઝનમાં ખેતરમાં ખેળાવયુ અને બધું ખાતર મુક્યું અને પછી અમે બિયારણ નાખ્યું છે હવે ખબરની વરસાદ કેટલો તે પણ આપડા પર ડિપેન્ડ નથી કારણ કે તમે જાણો છો કે વરસાદ પણ લંબાઈ ગયો એમ બધા કે છે એટલે કે અવે ખેતીમાં પણ એટલી બધી મુશ્કેલી આવે છે કે આપણે ખેતી કરવાથી પણ અવે તો બીક લાગે છે કાર કે મોસ્ટલી બધા ખેડૂતો અવે ખેતી પર એટલે કે જે ખેડૂતો ખેતી પર આધાર રાખે છે તે લોકો તો ખેતી કરવી ખૂબ જરૂરી જ છે કારણ કે એમ એ લોકોનો બીજો કો આવનો સ્ત્રોત નહીં હોતો પછી એ લોકો બીજે ક્યાં જાય એમ એટલે બધા લોકો એમ તો બધા ડરી રહ્યા છે કે આ વખતે ખેતી કરીએ કે નહી કરીએ કારણ કે જે લોકો ડાંગર પા રોપતા હતા તેમાં તમે જાણો ડાંગરના પાક લોકોમાં ઘણા બધા પ્રકારના ખર્ચા થઈ જશે જેમ ખાત લવાનું લવાનું પછી ખે ખવાનું બ ખરા પછી અન્ય પ્રકાર પ્રકારના બધું કાપણી કરવાનો પછી ઓલવાનો પછી ભાગ લાવવાનો પછી ખાતર મૂકવાનું એવું પ્રકારની બધી પ્રવૃતિ કરવામાં આવે છે એટલે કે આવી બધી પ્રવૃત્તિ કરવામાં ઘણા બધા પ્રકાર ખર્ચા થઈ જાય છે તે લોકો હમણાં તો બધા લોકો વિચારી રહ્યા છે કે આપણે જો આપણે રોપી દસુ બિયારણ પણ નાખી દેસું પરંતુ વરસાદ વર સરખો નહી પડ્યો હોય તો આપણે પાણીનોો અરજ ક્યાંથી કરશું એમ અમારા ખેતરો છે તે અમારા ઘરથી દૂર છે પાણીના પાણી ઓછો જ છે એટલે પાછળ કરેલો છે ઘર પાછ અમ ઘર એવ સાર પાણી મળ અમા જે બીજા હતા જેમ ઘરના દૂર ત્યાં અમે આ વખતે નથી કરવાના કારણકે આું બધું વિચાર કર્યો કે જેટ ખર્ચો આપણે કરીએ છીએ તેટલો જ ખર્ચાનું આપણે સામાન જ ભરીએ બટ આપણા માટે સારું એવું લાગે છે અને મારા ઘરના બધા લોકો પણ એજ માને છે કે હવે આ વખતે તો જેકા ન ઓછા કરીએ અને ખર્ચા ઓછા કરી કારણ ખર્ચા એટલા વધી જાય કે પછી અમારી આપણને આવક પણ નથી મળતી એટલી. બાકી મારે સ્પેશલ તો અમારા ગામડામાં તો બધા કેવું ને જે હમણાં અચાનક સીઝન આવી રિયુ છે તેમ બધા લોકો ડાંગરનો પાક રોપી રયા છે ઘણા બધા લોકો ઓછા કરે છે. મોસલી તમે જાણો છો કે ડાંગરના પાકમાં ઘણી બધી પ્રોપર્ટી કરવામાં આવે છે અને બધા લોકો પણ અમારાવાડા બધા ડરે પણ છે વરસાદ ઓછો પડે ને એવું બધું થાય છે એ માટે શું વિચાર છે તમારા બધા ગામના લોકો
હા એમ જોવા જઈએ તો અમે હાલ માટે જે ડાંગરનો પાક લેવા જઈ રહ્યા છે તેમાં અમને ઘણી બધી મુસીબત આવી રહી છે કારણ કે હાલમાં જોવા જઈએ તો આ જૂન મહિના છે તે એન્ડ થવાનો છે પરંતુ હાલમાં વરસાદ ન કોઈ નામું નિશાન પણ જોવા નથી મળતું અમને કારણ કે એમ પહેલા શું હતું કે જૂન મહિના જે મે મહિનો હોય છે તેના એન્ડિંગથી તો વરસાદ ચાલુ થઈ જાય છે પરંતુ આ વખતે વરસાદ પણ નહીં એટલો બધો પડ્યો અને અમારે શું છે દર વર્ષે કેરીનો પાક પણ અમરે નુકસાન થતું હતું કે વરસાદના કારણે આમ સારી કેરી આવે તો વરસાદ જયારે વધારે પડે હતો તેના કારણે અમારો પાક છે તે નુકસાન થ થતું હતું પરંતુ આ વખતે કેરીનો પાક પણ ઓછો હતો તો એના લીધે અમને શું કે આ વખતે વરસાદ વહેલો પડી રેતો તો પણ અમને કોઈ વાંધો નહી હતો કારણ કે જોવા જઈએ તો એટલો કેરીનો પાક અમારી પાસે નહી હતો પરંતુ આ વખતે તો વરસાદ પણ એટલો મોડો થઈ ગયો કે કેરીનો પાકમાં અમને એટલી બધી મજા નહી આવી ને હાલમાં જે ડાંગરો રોપવાના છે તેમાં પણ અમને કોઈ મજા આવતી નથી કારણ કે અમે જે તરું નાખવાનું હોય છે એ નાખી દીધું છે તે છતાં પણ હાલમાં જોવા જઈએ તો અમારા પાસે વરસાદ નો કોઈ સ્ત્રોત નથી અને અમે જે નેહરમા પાણી મુ નેહરનું પાણી મૂકીએ છે તે પણ આ કેટલાક આમ પંદર દિવસો પંદર પંદર દિવસ આવે છે કેટલે મહિનાના પંદર દિવસ પાણી હોય છે પછી બીજા પંદર દિવસ પાણી હોતું નથી તો એ રીતના એ લોકોનું સીડીયુલ હોય છે તો હાલ માટે તો શું છે અમે તરુ નાખ્યું અને બે ત્રણ દિવસ પાણી નાખ્યું પછી વરસાદના ભરોસો અમે હતા કારણ કે નહેરમાંનું પાણી આવવાનું બંધ થઈ જવાનું હતું તો અમારે ત્યાં ઘણી બધી મુસીબત થઈ અને નહેરનું પાણી પણ બંધ થઈ ગયું છે અને કેટલીક વાર શું છે જે પશુ પક્ષીઓ છે તે પણ જયારે તરૂ નાખે ત્યારે એ દાણા ચરી જાય છે એટલે અમને મોટા પાયા પણ નુકસાન થયું છે તો અમે કોઈ વાર શું છે કે એમ જે નુકસાન રહ્યું હોય અમે કેરીનો પાક લઈએ છીએ તો કેરી પાકમાં અમને નુકસાન થાય તો અમે જે સરકારશ્રીને અરજી કરીએ છીએ અને એમની સામે અમારી માંગ અ અ સાપેક્ષમાં મૂકીએ છીએ લોકોની કે અમારી પાસે આટલું નુકસાન થયું છે તો અમને થોડું ઘણું વળતર મળવું જોઈએ. કારણ કે અમે શું છે કેટલાક ખેડૂતો શું છે કે પોતાની પાસે પૈસા નહીં હોય તો સગા સંબંધીઓ પાસેથી માંગીને કે પછી અ લોન લઈને આમ તો ઘણી બધી લોન આપે છે જેમ કે આપડી ઘરે પશુ હોય તો એને એમના પણ લોન આપવામાં આવે છે જમીન કઈક કાર વાહનો એમ બધું બધું ઘણી બધી વસ્તુ પર લોન આપવામાં આવે છે. તો અમે લોન પણ લઈને ખેતી કરીએ છીએ અને જો એમાં નુકસાન થાય તો અમારેથી એ નુકસાન પાર કરી શકાય નહી એટલે અમે સરકારશને અરજી તો કરીએ છીએ અને અમારી અરજી એ લોકો માન્ય પણ રાખે છે અને ખેતી થાય છે એમ તો ડાંગરનો પાક પણ દર વર્ષે ખુબ જ સારો થતો હતો. કારણ કે વરસાદ જેટલો જોઈયો તેટલો પડતો હતો કોઈ વાર વરસાદ વધુ પડી જાય તો પણ આપણા ખેડૂતને ફાયદો જ છે પરંતુ જો વરસાદ ઓછો રહેશે અને આ વખતે તો હવામાનમાં એવી પણ આગાહી કરવામાં આવી છે કે આખા જે ગુજરાત છે તેમાં વરસાદ ખુબ જ ઓછો પડવાનો છે તો તેના કારણે બધા જે ઉદ્યોગપતિ હોય છે, કંપની હોય છે પછી જે નોકરી કરતા વ્યક્તિ હોય છે તે લોકોને એટલું બધું નુકસાન થવાનું નથી પરંતુ જે ખેડૂત હોય છે તેને ઘણું બધું નુકસાન થવાની સંભાવના રહેલી છે કારણ કે જો વરસાદ જ નહીં પડશે તો જે ખેડૂત હોય છે તે લોકો અ ઘરનું ગુજરાન કેમ ચલાવશે કારણ કે એમનો આખો પરિવાર આ ખેતી પર જ ટકેલો હોય છે અને જો આ વરસાદ નહી આવ્યો તો બો ઘણું બધું નુકસાન થશે અને કેટલાક વખ વ્યક્તિઓ આ રેલી પણ જોવા મળે છે કાઢે છે કારણ કે આપણે અહીંયા થંભલાઓ જે આવ્યા છે વાડીમાં એનું એ લોકોને જે ખેડૂતને વળતર મળવા જોઈએ તે વળતર મળતું નથી તો એ બાબત અંગે અહીંયા ઘણી બધી સરકાર સમક્ષ રેલી પણ પ્રસ્તુત કરવામાં આવી છે અને મને એવી આશા છે કે સરકાર એ ખેડૂતોનું માન્ય રાખીને રેલી સ્વીકારશે પણ એટલે શું છે કે ખેતી આજે કરવી ખૂબ જ મુશ્કેલ છે અને આપણે જોઈએ તો ઘણી બધા ક્ષેત્રોમાં હવે લોકો ગામડાઓ પણ એટલા વિકસિત થઈ ગયા છે કે ખેતીમાં એ લોકો પણ ધ્યાન આપતા નથી કારણકે એમને પણ ખબર છે કે ખેતી જો કરશું તો આવનારા જે ભવિષ્ય છે તેમાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે શું તમે ખેતી કરો છો તો તમને દર વર્ષે ફાયદો જ થાય છે કે પછી કોઈ વર્ષમાં નુકસાન પણ થયું છે.
ના ભાઈ એવું તો ક્યાં હોય કે ખેતી કરીએ તો પછી ફાયદો તો ક્યાં છે એટલે કે વાતાવરણને લીધે આપણને ઘણા બધા પ્રકારના નુકસાન પણ ભોગવું પડે છે. એટલે ખેતીમાં તો નુકસાન કે પછી નફો કે એવું બધું થાય જ કરે છે. કારણ કે ખેતી જેવું એટલે વાતાવરણ જેટલું બધું ચેન્જ થઈ ગયું છે કે બધા લોકો હવે તો ખેતી કરવાથી ડરે છે એટલે કે મને તો ઘણા એટલે કે પેલા એવું થતું હોય તો પરંતુ હવેથી નુકસાનમાં જાઉ છું કારણ કે વાતાવરણ જેટલું બદલાઈ જાય કે આપડે જેટલું ખાતર નાખીએ કે પછી દવા નાખીએ કે પછી ઘણા બધા પ્રકારને આપડણે બધું મૂકીએ તો પણ એટલું બધું સારી એવી ફળ નથી નીકળતું અને ખેતી એ બધી સારી નથી થતી અને પછી આપણે જે વેપારીને માલ આપીએ તો પછી એ લોકો પણ જોઈને વિચારે છે કે આ કેવો માલ ખરાબ માલ હોય તો પછી એ પ્રમાણે જ ભાવ આપે છે એટલે પછી આપણને નુકસાન થવાનો ભય વધી જાય છે એટલે મારે એ જ કેહેવું છે કે જે ખેતી આપણે કરીએ તો પછી વાતાવરણ પણ આપણો સાથ આપવો જોઈએ અને યોગ્ય રીતે આપડે ધ્યાન રાખવું જોઈએ એમ કારણ કે વાતાવરણને આપણે સાફ રાખું તો આપણેે એટલે કે વાતાવરણ શુદ્ધ રહેશે તો જ આપને ખેતીમાં સારું ફળ મળશે અને આગળ જતા આપને સારુ પેલું થશે કારણ કે વાતાવરણ જો બગડશે તો પછી ખેતી કરવાનું બધા લોકો છોડી પણ દે એવું પણ વિચારે છે કારણ કે જો ખેડૂતો જ ખેતી કરવા છોડી દે પછી આપણા દેશમાં અનાજ ક્યાંથી આવશે એમ એટલે સરકારે પણ હવે ધ્યાન રાખવું જો કે જે સર ખેતરોને નુકસાન થાય તો પછી નક . બાકી એ જ છે કે આપણે ખેતીમાં યોગ્ય રીતે ધ્યાન આપવું જોઈએ અને યોગ્ય રીતે આપણે ખેતી કરવી જોઈએ અને ખેતીમાં તો તમે જાણો છો કે નુકસાન કે પછી લોસ થયાશે એટલે આવી રીતે આપણે જેટલું વાતાવરણ જેટલું સાચવશું તેટલું આપણને વધારે ફળ આપશે અને આગળ જતાં તમે જાણો છો કે હમણા ત્યા આટલું બધું પ્રદુષણ થઈ રહ્યું છે પછી આગળ જતા ગરમી પણ વધશે ગમે ત્યારે વરસાદ પડશે પછી આલમન બધી પરિસ્થિતિ છે એ પણ ઉભી થવાની જ છે એટલે મારે તો જ કેવું છે કે જેટલું આપણેે વધારે વધારે આપણે પર્યાવરણને સાફ રાખું તેટલુ આપણા માટે સારું છે ને ગંદકી ગમે ત્યાં ની ફેલાવું જોઈ અને સ્વસ્છ રાખી ખૂબ જરૂરી છે. સારું તો ભાઈ મળીએ પાછા આડણે ઘણી બધી એવી પરિસ્થિતિ આવવાની જ છે દેશમાં આપણે
હા ચાલો મળશું ત્યારે શાંતિથી વાતચીત કરશું.
હા ભાઈ.